હા
હાલો!
બોલો?
હું કર?
હા જો વાડી એ આવી.
અચા શું કામ કરો છો વાડીએ?
વાડીએ થોડુંક નીંદવાનું છે.
છે
એ નીંદ શુ. હા ઘરે આવવાનો ટાઈમ થઇ જયો ઘરે આવશો પછી રસોઈ બનાવવાની હ છે ને
હ અમે નિનીંદવાનું કામ ચાલુ
એવું છે નીંદવાનું ખોટતું જ નથી.
મે વણ નિંદ જસી તમ હું નિંદો?
હ માંડવી છે.
છે મેં વાર નીમ ગયા છી.
હા અમારે માંડવી છે. તડી મુું વાડીએ જાયએ ભોપર પછી પાર્લર માં જાયે
અચ્છા
ત ઘરે આવીએ તો ઘરે રસોઈ નો ટાઈમ થઈ જાય
છે આવીને ઘરે આવીને રસોઈ બનાવવાની છે.
હા ઘરે આવી ને રસોઈ.
રસોઈમાં શું બનાવવાનું છે તમારે?
રસોઈ માં તો શેકરોટલા અને દાળભાત ને એવું કરવાનું છે. અમારે રાતના દાળ ભાત ખાવાના હોય
અચ્છા, અમે તો હવે નિંદિને ઘરે જઈએ છે.
ઘરે જાવ છો
હા. હા પછી રસોઈ બનાવાનું હેને છ વાગે
હમ્મ, હા, એ રસોઈનું કરવું પડે ઘરે કર્યા વિના
રસોઈ બનાવાની છે દાળ ભાત ને એવું કરવાનું છે ભજીયા બનાવાના
ભજ઼ીયા બનાવા એમ ને બનાવો બનાવો વરસાદ મા ઈ હારું
ભજીયા વરસાદ ના બનાવવા પડે
એમ જ હોય વરસાદ મા ગરમ ગરમ ભજીયા બનાવો દાળ ભાત બનાવો
હા
હમ બસ આગડી વાળિયા થી નીકળવાની તૈયારી છે
વાદળિયા ગાજ્યા છે વરસાદ આવે તો
હમ
બાપ કઈ
બોલો બોલો બીજું પાર્લર નું કેમ હલે
પાર્લર માં તો ગયા ત કલાક પસી વાડિયે જવા ન હતું ને નિનીંદવા
હમ
પાર્લર માં સા હાડા ચાર વાગે હુધી રહ્યા ને પસી વાળીએ ગયા
હ હા
એ પછી નીંદવાય ગયાતા
હા ઘડીક આજે દઈ આવીએે પાર્લરમા ને પસી પાસું આપડે બાઈઓને તો ઘરણુ એ હોય
હા ઘરણુ એ હોઈ રાતે સાંજે ને પછી રસોઈ બનાવાની છે.
હા, તમે પછી દાળ ભાત બનાવાના છે, અમારે ભજીયા બનાવાના છે.
હમ્મ, અમારે દાળ ભાતના દાળ ભાત ને દાળ ભાત ખાવા
મારે ભાજીયા બનાવાના છે, મામા કહીને ગયા સે ને ભજીયા બનાવી નાખજો, શાક ને રોટલી રોટલા
હા, એમજ હોય શાક રોટલા
બધાને પાહુ નોખ નોખ જોઈએ, એક વસ્તુ તો ભાવે નઈ
હા.